હલો.
હા તમારો આવાજ બરાબર નથી આવી ગયો.
મારો અવાજ આવ્યો બરાબર.
હમ આવે
બરાબર કેવો રહ્યો વરસાદ તમારી બાજુ આ વખત
આ વખત તો વરસાદ થોડો મોડો લાગે છે. અને એમાં કહી અઠવાડિયું જેવું વરસાદ નુ વાતાવરણ રહ્યું પછી. પછી તો વાતાવરણ બદલાઈ ગયું. વધારે ખેડૂતોની એવું છે કે જે લોકો ડાંગર રોપી. બી હોય એ લોકોને વરસાદ ના પાણી થી જ ભોગવાની હોય તો પછી વાતાવરણ આખુ પલટાઈ ગયું છે કે થોડું ઉનાળા જેવું લાગે વરસાદ પડતો નથી. તો બધા એવું કે પાછળ પાછો તો વરસાદ પડશે એમમાં કેવું કેવાય ચોમાસા ના થોડા એન્ડિંગ વિભાગમાં પડશે એવું
આ વખત વરસાદ બહુ ઓછો પડે છે ઘણી જગ્યાએ ઓછો પડે છે. અને ઘણી જગ્યા એ વધારે પડ્યો છે મને તો એવું લાગે છે કે આ વરસ પાણી ની તંગી થાય એવું લાગે છે આવનારા વર્ષોમાં
મ કે દર વર્ષે ગરમી એટલી બધી વધી રહી ગરમી ના કારણે પાણી નું બી જમીન માં એટલું બધું શોષણ થાય એના કારણે એમ પાણીની વરસાદ ઓછું થવાની બધી તકલીફોનુ આવે અત્યારે
થા. અને પૂરતા પ્રમાણમાં વરસાદ ના પડે તો પૂરતા પ્રમાણમાં પીવા લયક પાણી બી ના મળે આપણને
હા. અને જ્યારે પૂરતા પ્રમાણમાં વરસાદ ના પડે તો કેવું ડેમ હોય કે કોઈ નેર હોય ત્યાંથી પાણીની ફિલ્ટર કરીને સપ્લાય કરવાની જે વ્યવસ્થા હોય મોટી મોટી સીટીઓમાં પછી એ બે વ્યવ સામા ભંગ પડે વરસાદ ઓછો થવાના કારણે પૂરતું પાણી ના મળી રહેને સપ્લાય બી ના થાય તો પછી- અ નાહવા ધોવા માટે હોય કપડાં ધોવા માટે હોય અન્ય બીજા ગામ માટે પાણીની જે વ્યવસ્થા હોય એમાં ભી ઘણી બધી યોજન આવી જાય છે
પાણી તો જોઈએ પાણી વધારે પડતું જોઈએ આપડે જેટલો વરસાદ પડે એટલું આવડા માટે સારું અમુક જગ્યા એ લોકો વરસાદ પર નિર્ભર રહીને ખેતી પણ કરતા હોય છે.
હમ
હવે ખેતી. ખેતી થોડીક બગડી શકે છે વરસાદના કારણે કારણ કે જોઈએ એવો વરસાદ પડ્યો ના હોય. એટલે ખેડૂતો બી. એમને પાક કરેલો હોય તો એમાં પાણીની તો જરૂર પડે. આ વરસાદ જ પડે ના હોય તો. પાણી આવે જ નહી અને પાણી આવે નહી તો પાક બી ઊઘે નહીં. એટલે ખોરાક માં બી થોડુંક એવું થઈ શકે છે અનાજ બી ઓછું ઊંઘી શકે છે વ
અગી જે
અ ડાંગરની જે સીઝન હોય એમાંમ કે કે વરસાદના પાણી થી વધારે અ ફૂલે ફલેને વધારે પાકની આગોતર થાય. વરસાદનું પાણી હોય તો તેમાં વધારે પોષક તત્વ ઉમેરાય એવું બધું હોય છે. અને જે અલગ સિંચાઈ દ્વારા આપવામાં આવેલું પાણી હોય એના દ્વારા બી બરાબર ખેતી થાય પણ જે કુદરતી રીતે કુદરતી પાણી હોય એના કરતા થોડું અલગ પડે.
કુદરતી પાણી અને સિંચાઈ વાળું પાણી એમાં ઘણું બધો તફાવત છે. સારો પાક ઉઊગાડવો હોય તેની માટે કુદરતી પાણી બહવ જરૂરી છે.
છ એ છે.
તો તમારો અવાજ નથી મને આવતો બરાબર.
હલો અવાજ આવ્યો?
હા તમારો અવાજ આવ્યો.
વું હોય કે જે અમુક અમુક રાજ્યોમાં છો એટલી બધી પાણીની તંંગી અનુભવાય. હોય કે જે ચોમાસા દરમ્યાન વરસાદ થતો હોય. એનું પાણી સંગ્રહિત કરી દેવામાં આવે. જે ધારો કે મોટા મોટા ખાડા કરીને કે બોર જેવું બનાવીને ચોમાસા નું પાણી સંગ્રહિત કરે. અને પછી બીજાના આજે છ મહિના હોય શિયાળો હોય ઉનાળો હોય. આ પાણી નધી તો એકત્રિત કરેલું હોય એ પાણીને પછી ફિલ્ટર કરીને વાપરવામાં આવે. પછી એ જે સ્ટેટ હોય એ તો પછી ચોમાસા પર નિર્ભર હોય એવું જ ગણાય. અને ચોમાસામાં જો વરસાદ ના થાય પછી તો એ લોકો પાણી લાવે ક્યાંથી?
હા પાણી ની તંગી પડી શકે લોકોને પીવા માટે બી પાણી ના મળી શકે.
હમ.
આપણા માટે તો એટલું જ સારું છે કે જેટલો વરસાદ પડે એટલો આપણા માટે સારું જ છે. જો વરસાદ વધારે પડે તો આવનારા સમયમાં આપણને પાણી ની તઠંડી બી ના પડે દુષ્કાળ બી ના પડે. બહ પેલાના સમયમાં બી દુષ્કાળ પડેલા છે ત્યારે પાણીની બહ તંગી હતી. લોકો કુ વામાં ઊંડે ઊંડે ઉતરીને પાણી ભરીને પાણી પીવે છે.
જે ના જે હોય કે શું કા વિસ્તાર વાળા ગણાય કિરણ પ્રદેશ વાળા ગણાય એવા રાજ્યોમાં આવી તકલીફ વધારે પડતી જોવા મળે. બાકી જે હરિયાળી વાળા વિસ્તારો હોય ત્યાં તો થાય છે અને અત્યારે ચોમાસામાં વરસાદ ન પડવાનું કારણ એવું કે અત્યારે મોટી મોટી કંપનીઓ હોય મોટા મોટા પ્રોજેક્ટ હોય પછી મોટી મોટી સોસાયટીઓ બની રહી છે એના માટે કેવી કે ગ્રામીણ વિસ્તારની જે જગ્ય જગ્યા હોય એને ખરીદી લેવામાં આવે. પછી ત્યાંથી ગમે તે ઝાડ હોય જૂના વૃક્ષો હોય એ કાપી નાખવામાં આવે હવે વરસાદ પડે ક્યારે? કે જયારે ઘણી ભવનની પ્રક્રિયા પ્રોપર બને ત્યારે વરસાદ આવે. હવે અત્યારના પ્રમાણમાં તો એટલ બધા જાણના પ્રમાણે રહ્યા છે નહી કેમ એ બધા જગ્યા આવી રીતે વેચાઈ ગઈ છે કઈ કંપની બનાવે કઈ બીજો કોઈ પ્રોજેક્ટ નાખે કઈ મોટ તે મોટી સોસાયટી બની જે પેલા ઝાડુ હતા એ કાપી નાખ્યા તો વરસાદ પડવાની જે પ્ર ક્રિયા હોય ગણી ભવનની એ પ્રોપર થાય નને એના કારણે ધીમે ધીમે વરસાદ જેમ સમય થવા લાગ્યો એમ વરસાદ ઘટવા લાગ્યો છે આ બધા કારણે લીધે
અને વરસાદ લાવવાનું મેન કારણ તમે જુવઓ કે તમારે વરસાદ લાવવો હોય તો વધારે પડતા તમારે વૃક્ષ વાવવા જોઈએ વૃક્ષ હોય તો વૃક્ષ ના લીધે બી વરસાદ વધારે આકર્ષાય અને વરસાદ બીજી રીતે દરિયામાં જે મજા હોય એ મોજા પથ્થરો અને અથડાય અને એનાથી જે પવન ઉત્પન્ન થાય એમાં કાળા વાદળો ભેગા થઈ અને આગળ જાય ત્યાંથી બંગાળ ની ખાડી હોય પછી પર્વત જેવા વિસ્તારો હોય ત્યાંથી બધા વાદળો આવીને બધી જગ્યાએ વરસાદ થાય છે.
ખાસ કરીને ગરમી વધવાનું બી કારણ આજુ હોય કે પેલા જેવા વૃક્ષો નથી રહ્યા અને પછી એમાંથી જે બને ઓક્સિજન નું પ્રમાણ એ બી અતારે ઘટવા લાગ્યું છે કાર્બન ડાયોક્સાઇડ વધવા લાગ્યું છે ચોમાસામાં વરસાદ પડતો નથી જોયતા પ્રમાણમાં એના લીધે ઘણી બધી અછત અનુભવાય પછી અનાજના ભાવ વધી જાય અનાજ ના ભાવ વધે એટલે પછીની સાથે સાથે જે બી કઈ ખાવાનું હોય અ પશુ પક્ષીઓ માટે એનું ભી વેચાણ ઘણું બધું મોભૂત થઈ જાય બજારમાં ભી અનાજ ઘણું બધું મોંઘું મળે વરસાદ પ્રોપર ટાઈમે ના પડે ને જોયદું પ્રમાણમાં ના પડે તો પછી આવી ઘણી બધી તકલીફો સમાજમાં ઉભી થાય
સાચી વાત છે તમારી તમને તો આમ પર્યાવરણમાં ખાસી જાણકારી હોય એવું લાગે છે. અ એ અને લગતી બીજી ઘણી બધી બાબતો તમને ખબર હોય એવું લાગે છે. તમને શું લાગે છે આ વરષ દુષ્કાળ પડે એવું લાગે છે પાણી ની અછત થાય એવું લાગે છે તમને
અમે એવું તો કઈ નઈ જે ભવિષ્ય વાણી કરતા હોય બધા કે એવા દુ સુ કાળ પરશે આમ થશે તેમ થશે પણ એવું એમને અનુમાન થતું એવું કે પણ જે વરસાદ છે આ છે એવું બધું કુદરત ના હાથમાં હોય છે. કુદરત ગરમને જે પ્રમાણમાં વરસાદ થવો જોઈએ એવી રીતે કરે તો એટલી બધી કઈ મોટી મોટી તકલીફ ના સર્જાય કઈ નાની નાની તકલીફ થાય કે અનાજ નું આ છે પેલું છે બગાડ. થ વા તે કદાચ એવી સાંભળવા મળે. મ જે મોટા પાયે તકલીફો બધી થતી હોય એ કદાચ ના બની શકે એવું. હ જે અત્યારના સમયમાં વરસાદ નથી મળતું હવે જયારે ડાંગોરો નું હોય કે મકાઈ નું હોય એ બધી ખેતી. પી પાકી જશે પાકી પાછ પાકી જાય પછી એ વરસાદ ન કોઈ જરૂર ના હોય એટલી બધું હમ પાકી ગયેલું અનાજ ભાઈ એની પર વરસાદ પડે એટલે પછી અનાજ તો બગડે જ
હા એ ન ત બગાડવાનું જ છે.
હા પાચ વરસા પડે પાંચ અને સિઝનમાં એ થોડો નુકસાનદાયક ગણાય કેમ કે પાકેલા અનાશ પર પડે પછ થી અનાજ નું કોઈ મુ લલું બધું રેહતું નથી
અને અનાજ તો તમારે જમવામાં. દિવસમાં બે ટાઈમ અનાજનો આપડે ઉપયોગ કરે છે ખોરાક રીતે હવે એનો જ બગાડ. થઈ જાય તો પછી આપડણે ભવિષ્યમાં કરશું શું. હું તો કઉ છું અત્યારથી જ આપડણે અનાજ બચાવવું જોઈએ. અને ખાસ વાત એ કે આપણે પાણી બી જોતા પ્રમાણમાં વાપરવું જોઈએ. બહુ પાણી નો બગાડ પણ ના કરવો જોઈએ. ભવિષ્ય માટે બી આપડણે પાણી બચાવી રાખવું જોઈએ જો અત્યારથી આપણે પાણી નો. નષ્ટ કરશું પાણી જેવું તેવું આપડે. એનો વપરાશ કરશું પાણી ન પૂરતા પ્રમાણમાં વપ વપરાશ કરવો જોઈએ. જેટલું આપડે પીવા જોઈએ એટલું જ. આપડે પાણી પીવું જોઈએ બહુ વધારે પડતું બી પાણી ના પીવું જોઈએ આપણા શરીર માટે બી ખરાબ કહેવાય. અને આપડે બીજા બધા આપણા જીવનના કાર્યોમાં જે પાણીનો ઉપયોગ કરતા હોય એમાં બી આપડે થોડુંક. ધ્યાન રાખવું જોઈએ કે કેટલું પાણી આપડે વાપરવુંને કેટલું ના વાપરવું. આવનારા સમયમાં દુષ્કાળ જેવું કશું થાય નહી. અને પાણીનો જથ્થો પણ આવનારા સમયમાં પૂરતા પ્રમાણ સુધી મળી રહે આપણને
પેલાના સમયના થોડાક વૃદ્ધ અવસ્થા વાળા માણસો એમના સમય ની કઈ વાત કરતા હોય તો એવું કેહેતા કે પહેલાના ટાઈમમાં એમના જે કુવાનું પાણી હોય એનું સ્તર લેવલ છેક ઉપર સોંધ્યું હતું કે તમે ખાલી થી એક નાનું દોરડા વચ્ચે તમે કઈ. વાસણ નાખો પાણી ભરવા માટે તો ભરેઈ જાય એટલું લેવલ હતું પાણી નું. હવે અત્યારે જેમ સમય છતા જોતાં જોતા છેક. પાણી નું સ્તર કુવામાં છે છેલ્લે ઊંધી આઈ ગયું છે. જેમ કે પ્રોપર ટાઈમે વરસાદ ના થાય વરસાદ ના કારણે પૂરતું પા પાણી ના મળી હકે. એના કારણે પાણી ની અછત અનુભવય
અને આપડણે પૂરતા પ્રમાણમાં જ પાણી રાખવું જોઈએ બહુ પાણી નો વધારે ઉપયોગ નહી કરવાનો.
પાણી ન બ ગાડ વધી જવાથી પણ ઘણા બધા નુકસાન થાય અમુક માણસો કેવા હોય કે ખાલી. ઉપયોગ તો એક જ બાલ્દી નો હોય પાણી નો. પણ એક બાલ્દી નું ખાલી કામ કરે ને બીજી ચાર બાલદી નું પાણી વેડફી નાખે.
કારણે બી એવી કે અ પાણી નું બગાડ થાય છે.